હાલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં છીએ તમે બોલો કેમ છો?
હું પણ એકદમ મજામાં છું.
હ બોલો શુ ચાલે હા મારે તો પેટ છે. પેટ્સ તો હું મારા છોકરા જેવા જ છે એ બી ટાઈઇમપાસ તો થઈ જાય છે પણ એમને બી એક. કેટલી જવાબદારી હોય એમની બી આપણે એક છોકરાની જેમ જ એમનો ઉછેર કરવા પડે.
હા એ તો છે જ પણ એમની સાથે આપ આપણને કેટલી લાગણી થઈ જાય કે એમના વગર આપણને ચાલે પણ નહી પછી.
હા એ તો બરાબર કીધું હવે મારે બીજો પેટ છે ડોગી છે મારે ત્યાં પછી પેરેટ છે ફિશ છે તમે ફિશ. કે પણ જુવઓ ને તો એ બ્લેક. ફરી અમાંરે પણ એ પણ આપણના ઘરના બધા સદસ્યને ઓળખે જેવા તમે ફીસ ટેન્ક પાસે જાઓ ને. તો કેવી બધી માછલીઓ મારે ઉપર. ઉપર આવી જાય એકદમ ખાલી આંગળી આપો ને તો એટલી આમ ઉપર આવી જાય એને રમવા લાગે આપણી જોડે.
હા એ તો છે જ પછી આપણને. પણ એમની જોડે કેટલો પ્રેમ થઈ જાય.
હા બિલકુલ હવે મારો જે ડોગી છે ને એ તો મારા વગર ખાતું જ નથી કશો હવે હું કશે ગય હોઉં ને તો એ આખો ઉદાસ થઈ જાય કશું જમે જ નહીં ને રડે ને આવું બધું કરે બોલો.
હા એજ ને એમને પણ આપતા જેમ કે તમારો પેટ છે તો એને તમારી ટેવ પડી ગઈ છે. તો એને તેમના તમારા વગર ચાલે જ નહી.
હા અને જો આ પેટ્સ એનિમલ હોય તમે કેટલા વફાદાર હોય ને મને તો એમ લાગે ઇન્સાન કરતા આ જાનવર સારા તમે એમને એક રોટલીનો ટુકડો કેઈક બિક બિસ્કીિટ બી ખવડાવશો ને તો આખી જિંદગી તમારો તમારા ઋની રહેશે તમને ભૂલશે ને. કોઈ દિવસ.
હા એ તો છે જ આપણને જોઈ શકીએ છે કે એ કૂતરો કેટલો વફાદાર હોય છે સૌથી વફાદાર. એ આપણને બહુ ક્યારે પણ ન ભૂલે.
હા બિલકુલ અને મારે છે ને ઘરે બે પેરટ પણ છે તો એ લોકો પણ મને બધી વાતો કરે મને મમ્મા મારા છોકરાઓ મને મમ્મા કહે ને તો એ પણ મને મમ્મા મમ્મા જ કરે છે. અને હું નહીં અવ ને તો એટલો ગુસ્સો કરે ને હું જો બે દિવસ કસે ગઈ હોં ને પાછી ઘરે જાઉં ને તો એટલો ગુસ્સો કરશે મારી સામે જોશે નહીં, બોલશે નહીં. પછી મારે એને બધું મનાવવા પડે.
ને તો એ પછી કેવી કેવી રીતના મનાવો તને
પછી એ જ એને મારે છે ને એને બધી વાતો કરવી કે બીટું મમ્મા તો અહીંયા જતી મમ્મા કશે નહીં ગયેલી હવે મમ્મા નહીં જાય પછી મારે એને એવી રીતે વાતો કરી કરી એને પેલું બહેલાવીને મનાવવા પડે ત્યારે એ જઈને પછી મારી જોડે વાતો કરે. મને બધું બોલે મમ્મા પાપા, મમ્મા ભૂકી લાગી, ખાવાનું આપી દઉ, બધી બધી વાતો કરે.
અરે વા. એતો કેટલી અ કેટલી મજા આવતો હોય છે ને તમે તો બે એની સાથે વાત કરીને.
તો મારે છે ને એને જઈને કેહેવું પડે કે બસ હવે તું ચૂપ થઈ જા કેમ કે કન્ટિન્યુઅસ બોલે જ્યારે હું મારે છે ને ગેલેરીમાં મૂકેલા છે બેવ પેરન્ટ્સને. અને રસોડાની ત્યાં જ ગેલેરી છે ને. ત્યાં તો હું રસોડામાં જ્યારે કામ કરતી હોઉં ને તો ક એને ખબર છે કે મમ્મા રસોડામાં છે તો કન્ટિન્યુ બોલાવો બોલાવ કરશે મમ્મા, મમ્મા, મમ્મા. ખ પછી મારે એને જઈને જો હા હું હા હા બોલી બોલીને થાકી જેટલું હું એને બોલું ને એટલા એ વધારે મને બોલ્યા જ કરે પછી એ મારે એને ખીજાવવા પડે ત્યારે ચૂપ રહી.
હા એજ ને પણ મજા આવે પેરેટ ને હું મને પણ સારું લાગે પેરેટ જોડે વાત કરવાની કેટલી મજા આવતી હશે હું પણ આવીશ ક્યારે તમારી ઘરે વાત કરવા માટે.
એને એમ પૂછે ને મારી મારા નામની કોઈક બૂમો પાડે ને કે મારું નામ લઈને કંઈક બોલે ને તો. એ શું એ બધાને શું. કહી દે ખબરને મ્મ જો હું ઘરે નહીં હોઉં ને તો બધાને કહી દે મમ્મા નથી મમ્મા બજાર ગઈ.
એજ તો કેટલી સારી વાત છે કે ભાઈ આપ. આપણને કોઈને કવાની જરૂર નથી એ પોતે જ કહી દેશે.
હવે હું તમને આ બધું કહું ને તો તમે મારી વાત પણ નહીં માનશો કોઈને એમ થાય કે ના કોઈ કેવી રીતે પેરટ આટલું બોલી શકે. પણ એ છે ને બધું બોલે છે મારા છે ને. છોકરાઓની સાથે જે મોટો. થયો છે ને એટલે એ છે ને એ લોકોની જોડે જોડે બોલતાં બોલતાં બધું શીખી ગયું છે એ રિપીટ નથી કરતો એની જાતે એ વાતો કરે છે.
એજ ને આ હા જેમ કે હું કેવા માંગુ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ. પેરેટ તો એવા હોય કે આપણે જે બોલે તે જ રિપીટ કરે તો તમારો પેરેટ તો અલગ જ છે બધા કરતા.
તો એ એની જાતે વાતો પણ કરે છે હવે જો મારી ઘરે છેને એક મારા હેલ્પર દીદી આવે છે મેડ આવે છે. તો એ એ જો કોઈ વાર નહીં આવ્યા હોય ને ને હું જો ઝાડું કે પોછું કંઈ કરતી હોઉં ને તો તરત જ મને એ એમનું નામ લઈને કંઈ ક નથી આવ્યા આજે દીદી નથી આવ્યા આજે દીદી.
હે બાપરેે તો બહ શોખ વાળી વાત છે.
પછી નેક્સ્ટ ડે જ્યારે દીદી આવી જાય ને અને તો એને પૂછે પાછો કે કાલે કેમ નહીં આવેલા.
હા આવી વાત સાંભળીને તો આમ. થાય કે વિશ્વાસ પણ નહી થ
બિલકુલ અને મારો એક બીજો હા અને મારી પાસે એક બીજો પેરેટ છે આફ્રિકન ગ્રે. તો એ છે ને મતલબ બધાના અવાજ એકદમ દી ફોટો કોપી કરી લે જાણે કે મારો અવાજ છે તો સેમ મારા અવાજમાં બોલશે અગર તમારો સાંભળ તો સેમ તમારા અવાજની કોપી કરશે, તો એ તો મેં છે ને એક જ દિવસ એને આવું શીખવાડ્યું કે મતલબ હમણાં છે ને હું એને બા પહેલાં તો અમે ઘરમાં રાખતા હતા પણ અત્યારે હું એને બાલ્કનીમાં જ રાખું છું. તો વચ્ચે જરાક. તો ઠંડીનો શિયાળાની સિઝન ઠંડી હોય ને તો હું જરાક એને ચાદર એવું રાતે ઓઢાવવા જાઉં કે ઠંડી નહીં લાગે એમ. કરીને તો મેં ખાલી બે જ દિવસ. તેને એવી રીતે શીખવાડ્યું કે ગુડ નાઈટ રાધે રાધે મેં જે ટોનમાં ને જે રીતે મેં બોલ્યું ને એને. કે ગુડ નાઇટ, રાધે રાધે. બસ નેક્સ્ટ ડે જેવી હું જાઉં ને. એટલે એ તરત જ મને બોલે ગુડ નાઈટ. રાધે રાધ
તો આપણને કેટલું સારું લાગે એની આપણે એમ આપણ ન મન ઉદાસ હોયને એમની વાત એમની અવાજ સાંભળી લે તો આપણ ન મન ખુશ થઈ જાય.
હા બિલકુલ અને મારા જ્યારે મતલબ આપણે છોકરાઓમાં બી કેવી એમ દેખાય હોય કે મતલબ બે છોકરા જ હોય તો બી વચ્ચે વચ્ચે એ લોકોને કેવી એમ જલન જેવી થતી હોય છોકરાઓને ઈર્ષ્યા થાય ને. અ તેવી રીતે મારે ત્યાં બધા પેડ. કે મારું ડોગી છે તો. અમારું ડોગી લાયવા ને તો મારા. પે ઓલા પેરેટને ના નથી ગમ્યો કે આને કેમ લઈ આયવા મતલબ. એવી રીતે એ લોકો છે ને આવું આમ ગુસ્સામાં રહેતા બે ત્રણ દિવસ. પણ હવે તો એ લોકો એવા ટેવાય ગયા. પછી તો એ લોકો મસ્ત ટેવાઈ ગ્યા સાથે ઓલો માર ડોગી છે ને એ એમના પાંજરામાં જાય ઊભો થઈને એના પાંજરા પાસે પંજો આપે અ મારા પેરોટ બી એમને આમ પેલો પંજો આપે પછી મારું ડોગી તો કોઈ વાર એના પાંજરામાંથી કંઈ ખાવાનું મૂક્યું હોય ને તો એ પણ લઈને ભાગી જાય.
હા તો એ એમને પણ મજા પડી ગઈ સાથે રહે તો આપણને પણ એમને પણ એવું કે ભઈ મન લાગી જાય.
હા, હા બિલકુલ. અને આ પ્રાણીઓ જ બહુ વફાદાર હોય છે ને મને તો એકલું બિલકુલ નથી લાગતું એટલા મારી આખો દિવસ મારી પાછળ પાછળ ફરતું હોય મારું ડોગી તો.
હા એજ ને તમારી તો ટેવ પડી ગઈ છે કે ભઈ તમારી જોડે તો એ બધા. આટલા બધા પ્રાણીઓ છે તો તમને તો એકલો ગમતો જ નથી.
હા અને જો ઘરમાં પણ મતલબ કોઈ અજાણ્યા વ્યક્તિને જોઈને બી એ એટલા બધા એ લોકો સતક થ સતર્ક થઈ જાય કોઈને ઘૂસવા નહીં દે. અને બધું બોવ ધ્યાન રાખે. ખે ઘરનું પણ.
એજને એલોકો પણ બી કેટલું ધ્યાન રાખે આપણના ઘરનુંને પછી તમે પણ બહુ સંભાળ રાખતા હશો જેમ કે સમયસર એમને ખોરાક આપ પતા હશો ને પછી કેટલું સફાઈ અને નાહવાનું ને એ બધું પણ કેટલું થઈ જાય.
બાળક ઉછેરીએ એટલુંજ એમનું બધું કરવા પડે, એમને ટાઈમે ટાઈમે એમનું ગ્રૂમિંગ કરાવવા પડે, એમને પણ ડીવોમિંગ, વેક્સિન બધ બધું એમને કરાવવા પડે.
એજને તો સંભાળ તો બો રાખવી પડે તો એ આવા બધા આપણને સંભાળ રાખવા સાથે તો એ બરાબર રીતે મોટા થાય છે. પછી એમને તો ડોક્ટર પાસે ભી લઈ જવા પડે, વેક્સિન વગેરે કોઈ હોય તો એ પણ અપાવી પડે.
હા. બધું એમને સોરી
હા, કઈ નય
કરવું પડે અને અત્યારે જોઓ ને અત્યારે બધી છે ને આ સિઝન એવી છે ને કે બધા ડોગીયોને છે ને ઓલા ટિક્સ થઈ જાય. હા, તો પછી હમણાંજ એમને જો અમે લોકો એને બધી દ ડોક્ટર પાસે લઈ ગયા અને બધી દવાઓને કરાયને આવ્યા, કે એક ગોળી એટલી મોંઘી આવે છે ને, તો
હા.
એ ગોળી, ગોળી પણ એમને આપી છે, તો શું એક વર્ષ સુધી ટીક્સ નથી આવતા એને શાંતિ રહી છે. ને ડી વોમિગ ગોળી ને
હા એજ ને તો એમને પણ આ ગોળીઓ બીજી હોય જ છે કારણ કે આપણને પોતે જ આપ આપણા આપણા જાનવરો આપણા માટે જ છે. તો આપણને પોતે ધ્યાન પણ રાખવું પડે કેમ કે એને પણ કોઈ બીમારી બધી ન થાય એના માટે આપણને ધ્યાન તો રાખવા જ પડે.
બિલકુલ આપણે એક છોકરું ઉછેરીએ ને એક આને એટલું જ ધ્યાન રાખવા પડે.
એજ ને.
એ લોકો તો કંઈ બોલી પણ નહીં શકે કે છોક કંઈક તકલીફ હોય તો બી એ કંઈ બોલી પણ ન એટલે આપણે જ એની બધી તકલીફો સમ સમજીને બધું ટાઈમે-ટાઈમે એમનું કરવા પડે.
હા એજ ને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પ્રાણીઓ આપણ માણસ ની લાગણી સમજે છે એ આપણને એકદમ સારી રીતે સમજી શકે છે ને એ આપણને આપણને ક્યા ક્યાંય પણ જાય તો એમને એમનું મન ઉદાસ થઈ જાય, આપણને જોઈને કેટલા રાજી થઈ જાય તો એમને આપની જોડે સારું લાગે છે આપણી વગર
ના ના બિલકુલ સાચી વાત. કરે અને આ મારું બી ડોગી છે ને મારા વગર રહેતો જ નથી ને પછી મને પણ એના વગર નથી, ગમતું જો મને જરાક પણ કંઈ થઈ જાય ને તો તરત એ મને જોવા માટે આવે.
હા એજ ને સારું છે હું પણ તમારા પેરેટ ને ડોગીને જોવા માટે જરૂર આવીશ મને પણ મળવું છે તમારા પેરેટ અને ડોગીને તો એક દિવસ ટાઈમ નીકાળીને હું આવીશ.
ચથામે ચાલો તો મળીએ જે શ્રી કૃષ્ણ હા ચાલો.